હલો.
હેલો
હેલો હા
મુસાફરી એટલે શું
મુસાફરી એટલે એક સ્થળથી એક સ્થળથી બીજા સ્થળ જવાનું જવા માટે મુસાફરી કહે છે.
લોકો મુસાફરી શા માટે કરે છે.
નવી જગ્યા જોવા અને આનંદ મેળવવા માટે
હમ મુસાફરીના મુખ્ય સાધનો કયા છે.
બસ ટ્રેન કાર
મુસાફરી શું લાભ છે મુસાફરી ના શું લાભ છે.
નવા અનુભવ અને જ્ઞાન મળે છે.
હમ હમ. લાંબી મુસાફરી માટે શું જરૂરી છે.
યોગ્ય આયોજન જરૂરી છે.
હમ ટ્રેનમાં મુસાફરીનો ફાયદો શું છે.
આરામદાયક અને સસ્તી હોય છે.
હમ. વિમાન મુસાફરીનું મહત્ત્વ શું છે?
સમય ની બચત.
મુસાફરી દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ?
પોતાની વસ્તુઓની સુરક્ષા રાખવી જોઈએ.
હમ. મુસાફરીમાં કઈ વસ્તુઓ સાથે રાખવી જોઈએ? ન
અ. પાણી, નાસ્તોને જરૂરી દવાએ.
હમ. વિમાન મુસાફરી વિમાન મુસાફરી નું મહત્વ શું છે?
હમ, મહત્ત્વ શું છે? વિવિધ સંસ્કૃતિઓ વિશે જાણકારી મળે છે.
હમ. મુસાફરી દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ?
સફરીન શું ધ્યાન રાખવું જોઈએ? અ અત એટલે, વિવિધ અ.... પાણી નાસ્તો અને જરૂરી દવાઓ.
હમ. ટ્રેનમાં મુસાફરીનો ફાયદો શું છે?
ટ્રેનમાં મુસાફરીઓને. અ અ અશ સસ્તું હોય છે.
હમ. મુસાફરીમાં કઈ વસ્તુઓ સાથે રાખવી જોઈએ?
એટલે કે, પાણી નાસ્તો અને જરૂરી દવાયો.
હમ, મુસાફરી થી શું શીખવા મળે છે?
વિવિધ સંસ્કૃતિ વિશે જાણકારી મળે છે.
હમ, પ્રવાસન સ્થળ એટલે શું?
અ જ્યાં લોકો ફરવા જાય તે સ્થળો.
હમ, ગુજરાતનું જાણીતું સ્થળ કયું છે?
અ સ્ટેચ્યુ ઓફ યુનિટી.
હમ. મુસાફરીમાં નકશાનો ઉપયોગ શા માટે થાય છે?
મુસાફરીઓને
મુસાફરીમાં નકશાનો ઉપયોગ શા માટે થાય છે?
એ નકશા ના માર્ગ શોધવા માટે.
હમ, મુસાફરી પહેલા શું કરવું જોઈએ?
પ્રવાસનું આયોજન કરવું જોઈએ.
મુસાફરી દરમિયાન સ્વચ્છતા કેમ જરૂરી છે?
આરોગ્ય સારું રહે છે માટે.
હમ, કુટુંબ સાથે મુસાફરી કરવાથી શું લાભ થાય છે?
કુટુંબ સાથે અ કુટુંબ સાથે ને અ સંબંધો વધુ મજબૂત બને છે.
હમ શાળાનો પ્રવાસ કેમ યોજાય છે?
વિદ્યાર્થીઓને શિક શૈક્ષણિક અનુભવ મળે છે.
હમ. મુસાફરીમાં સમયનું મહત્ત્વ શું છે.
સમય સર પહોંચ પહોંચવામાં મદદ મળે છે.
મુસાફરીમાં ટિકિટ શા માટે જરૂરી છે.
મુસાાફરીની ટિકિટ પ્રવાસની મંજૂરી માટે.
હમ. મુસાફરીમાં મોબાઈલનો ઉપયોગ કેવી રીતે થાય છે?
આ મુસાફરીનો મોબાઈલ સંપર્ક અને માહિતી મેળવવા માટે.
હમ. દરિયાઈ મુસાફરી કયા સાધનથી થાય છે?
અ જહાજ દ્વારા.
હમ. મુસાફરીમાં શિસ્ત કેમ જરૂરી છે?
અ શિસ્ત સોરી યાર અ સોને સુવિધા રહે છે.
હમ મુસાફરી દરમિયાન અજાણ્યા લોકો સાથે કેવું વર્તન કરવું.
સૂઝ ને પુનરવર્તન કરવું જોઈએ.
હમ. મુસાફરીમાં ખોરાકનું ધ્યાન કેમ રાખવુ.
હ ખોરાકનું અસ. સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
હમ. પર્વતીય સ્થળોની મુસાફરીમાં શું ખાસ છે.
નથી ખબર. જ અ એટલે કુદરત સૌંદર્ય જોવા મળે છે.
હમ. મુસાફરી થી માનસિક લાભ શું થાય છે.
માનસિક લાભ અ તનાવ ઓછો થાય છે.
હમ. મુસાફરી દરમિયાન પર્યાવરણનું ધ્યાન કેમ રાખવું.
અ. સ્વચ્છતા અને પ્રકૃતિને રક્ષણ થાય છે.
હમ. મુસાફરીમાં ફોટોગ્રાફી શા માટે કરવામાં આવે છે.
અ યાદો માટે અને. અ બીજાને દેખડવા માટે.
સુરક્ષિત મુસાફરી માટે શું કરવું જોઈએ.
નિયમનું પાલન કરવું જોઈએ.
હમ. મુસાફરીનું જીવનમાં શું મહત્ત્વ છે.
જ્ઞાન આનંદ અને અ. અનુભવ અનુભવમાં વધારો કરે છે.
હમ લોકો મુસાફરી શા માટે કરે છે.
મુસાફરી શા માટે કરે છે અ હ. એક જગ્યાથી બીજા જગ્યા જાવા માટે. કરે છે.
હ હમ. હમ મુસાફરીનો શું લાભ થાય છે.
હે તેરી કે. આ. શું લાભ થાય છે. અ નવા અનુભવો અને જ્ઞાન મળે છે.
હમ શુક્રિયા.